ટાસનો એક એકદમ ફોન કરે એટલે પૂરો થઇ જાય ને
હા એવું હોય ના એમાં પછી બીજો નંબર લેવો પડે એમ અલગ અલગ
બરાબર તો કઈ પંદર મિનિટ ની કઈ એટલી ગ્રેસ આપે નહી
દસ મિનિટની
દસ મનિટ
એ તો ગમે તેટલો ચાલુ જ રે પણ શું કેવાય કે દસ મિનિટની લિમિટેશન થાય એક વખતેને એવું
બરાબર
હમ
હ હા ઓટોમેટિક કટ થઈ જાય પછી
હમ કદી ઓટોમેટિક તો થયો નહી પણ ખબર નહ તમારા કેસમાં કેમ એવું થયવું
હ ઓટોમેટિકલી ક્લક્ટ કરઠી
હમ એ બીજી કોઈ સ્કીમ બી મા આવી નહી તમારા સ્ટોર માં
સ્કીમ તો અત્યારે બધું ફિફી પ ફોર્ પ ચાલ
હમ મારે પર્સ લેવું હતું પણ પર્સ ની તો હજ સ્કીમાય નની હોય હે
અ સ્ટોક જ ન પર્સ ન એટલે અને જે પર્સ એમાં બધું થર્ટી ફોર્ટીધા મોકો પડે ત ચાર ચાર હજાર ના છે
હમ ના ના એટલા બધા મોઘા નહિ લેવા
કોને મારવી ગયો છે કારલે ડિસ્કાઉન્ટ કરીને પચીસો છવવીસો રૂપિયામાં પડે
હમ ના આપડે તો હું એક લાખ રૂપિયા કમઈશ મહિના પછી લઈ જમ
પછી પેલું ડોલર વાળું તો હું પેું જોયું તું પ્લાસ્ટિક પચી વાળું પ્લાસ્ટિક કુત વિડીયો લઈ તમ ખાસ ડોલર નું હતું એક મેડમ લાઈન ચા મેક્સમમ આા ડોલર નું હતું પ્લાસ્ટિક ની કોથરી હા ફોરન કંન્ટ્રી મારા વિડીયો છે તમને મોકલીશું
હમ ના ના હું હંડ્રેડ પર્સેન્ટ લઈશ પણ લાખ રૂપિયા મારો પગાર થશે ને એ દિવસ થી લઈશું
એવમ લાકડીેલા
હમ પણ એ પેલા હું મારું ઘર જ ના બને એ તો મસ્ત
હા
સી પડ ફરું
બરાબર સાચી વાત કઈ ત અં કરે જ બનાવાનું
ના ભઈ હું તો મસ્ત જગ્યાએ લઈશ આમ. ફાર્મ લઈશ મોટું.
હમ
એની અંદર એકલું ઘર બનાઈશ.
બરાબર. એકલું જ?
એકલું જ.
હમ. એને અહિયાંથી બહાર આવાના ને નીકળી જવાના કે પછી અહીં જ
ના ના નળિયાદની બર જ જઈશ. પણ જગ્યા કેવું ફી પલક શહેર નહીં એ બાજુ જ લેવું છે માર. થ પેલું મોઘું પડી જશે વાંધો નહી એનું. પણ એ બાજુ લઈશું. કારણ કે વીઆઈ પી એરિયામાં જોઈએ માર.
એ પણ એરિયા બહુ મસ્ત તે દિવસે જોવો ને માર પપ્પાને મૂકવા ગયેલો એમને ગાડીએ જવાનું તો. ખાસો હું અંદર ગયેલો મેં સોસાયટી જબરજસ્ત હે એ બાજુ તો.
આમ એકદમ શાંત એરિયા છે હેન?
શાંત એરિયા અને પ્લસ કઈ એ પણ હું એરિયા જ આખો અલગ પડી જાય એમ.
હમ પેલું કન્સ્ટ્રક્શનને બધું પેલું, રોડ ને એવું બધું.
હા જબરજસ્ત.
હમ
મોર્નિંગમાં મૂકવા ગયેલો એમને.
એવું છે.
હમ જો ને આહે એમ ઉ થોડુંક ક્યાર અ ખાસો ટાઈમ થઇ ગયો. માર ઝઘડો થયો ને તે પેલા પેલા હમ અ
બરાબર.
હમ હા એનવર્સી હતી ને. તારે સવારમાં મૂકવા ગયેલો એમ.
બરાબર.
હમ અમ ગાડીએ જવાનું હતું એમ.
હમ હારો છે એ બાજુ એરિયા એટલે એ બાજુ રેવાય. એમ ભાવ બી એવા છ છે વરી પાસું
હોવે.
હમ
ચાલે તો પછી.
હમ
હમ લાઈફમાં લાગે છે ગ્રોથ થવા માંડ્યો છે તો પછી કર નાખવાનું ઈ.
એજ ને. પેલા ઘર જ લેવાનું બીજું બધું પછી.
હમ
શું ઘેર બધો માહોલ બરાબર? ઠંડો એ આવો જ રાખજો ઠંડો ઠંડો.
હોવ. હમ મારે એવું જ બીજું શું. બીજું ઠંડુ રે એટલું હારું.
અ હમ
હમ બારવાળા માણસને એવું લાગે કે ના ભાઈ શાંતિ છે તો પછી આપણને શાંતિ લાગે.
હમ એજ ન. હમ
તમારે ઝરમર વરસાદ ચાલુ એબાજુ પડતો જ નહીં
ઝરમર એટલે ચાલુ જ છે અત્યારે થોડોક ધીમો. થયો નિતો સવારનું તો એટલો.
હમ.
સેવી પસ કેવાય ને હજુ તો કાલે રેડ એલર્ટ છે એટલે. ડબ્બલ વરસાદ પડવાનો નથી અમારે અહી જોવા જેવું થઈ જશે.
હ અ ક અબી વાર હાથ બંધ થાય તો બાઈક લઈ જા અી વાર હાથ. ના બંધ થ ના થયો પછી આખરે પા કીધું મૂકવા તો પછી રિક્ષા માં બાઈક. કે રેવા દીધી
હમ.
હ તો પલડી પાજ ગ. હા જોઈએ કાલે બાર વાગે પહેલા જ. ના પડેને બાર વાગ્યા ની અંદર બે કલાક દસ અડધો કલાક ખાલી ગ્રેસ ના તો બહુ થઈ ગયું. અહીને સાવું નોકરી પછી વાંધો ને જેટલો પડવો હોય એટલો એમાં કેવું અહી ઘે ર પલળતા પલળતા ઠાઈએ પાછા ભોયરા. અને અહી આઇ એસી એટલો પછી બીમારી સારા પલ્યો નતો તો. હવે એવી ઠંડી લાગે
હમ હ બાપા પલળીને એસીમ ના જવાનું.
તાર અડધો અડધો કલાક બાને આવી જ હું તો.
હમ. પણ એક એક્સ્ટ્રા જોડી કપડાં લઈ જ જવા ને. પછી અંદર જઈને ચેન્જ કરી દે અને કદાચ પલડ્યા તો. એવું હવે એવું જ કરવાનું એક્સ્ટ્રા એક લેઈને જવાનું.
હમ.
હમ.
આ એપ્લિકેશનની અદર એટલુ ખરુ વોઈસ એકદમ ક્લિયર હભરાય
હમ વોટ્સઅપ જેવુ નહીં એમ
હા. જે રેગ્યુલર આપણે યુઝ કરીએ ને ટ્રુ કોલર માં એમાં કેવું એકદમ. બરાબર એચડી એમા ક્લિયર એકદમ અવાજ હભળાય
હમ કલીયર આવે
હમ હા એયો ઘેર હાજ એમ.
આજે શીવાંગ ભ ઈ ઘેર
હા.
એલી આડ કરે નહી અગડી તો.
હા.
હા. તઈ શાંતિથી રમન ન રમાય. રાત આવે તો રાતે હેરાન કર હ. મમ્મી ને પહેરાવ એ કરીને રમણા ચડ્યા.
એવું અ વાતો અંદર પે જાય એમ
હ.
હ તો વરસાદ ન વાઘ બાર ના ને હરે. ઘરની અંદર જ રમ્યા કરે. હોવ
દીપડા ની બહુ રે ઉપડી.
હમ આ ઉમરેઠમાં કઈક ક્યાં જોવા મળ્યો ક્યાં દુકડો.
કિલોમીટર
એવું વિડીયો જોઈલી
હમ
હમ
ખબર નઈ દીપડા કોકે છોડી મૂક્યા કે શું જંગલમાં એ
હમ એવું
હ હ
એવું જ હશે
હમ
પછી પેલું કઈ કઈક નું હતું તો દીપડો એક વ્યક્તિ ને પેલા બાઈક પરથી પાડી નાખ્યો અને બીજા બાઈક વાળા પાછા બે આવતા હતા ને એ ઉપર જઈને પડ્યા
એવું
હમ
બો ત્રાસ વધી ગીયો હવે
એનો જ તાસ પડે
હમ
એક જાતના છોડ્યા ના હોય એવું લાગે મનેતો
એવું જ લાગે મતલબ ભગવાન જ મોકલ્યા હશે કે પબ્લિક ઓછી કરો કે છેું
હમ પેલું પ્રકોપ કેવાય છ પ્રકોપ લાઈટો ખરીને પન અમ અડધો કલાક રેય અડધો કલાક પહી પાછી આવી જાય એવું
કેમ
ના પડી ગયા હોય
ચોવીસ કલાક
હમ
હમ એના મોડા વાળું તો બો બીવાય હ
એવું
એવું
હમ
ચાર પાંચ છ વાગે નીકળ આવસે નઈ
હ હ પાંચ હાડા પાંચ
હમ
હમ વાગે ગણેશ ચોકડી ઉતર્યા ખ ચોકડી પેલી રાઈસ ખાવું તો રાઈસ ખાધ
હા
હ ખવડાવો કે ભૂખ લ કે તમાકુ હ ખવડાવ
હા
મોમોસ ખાવા તો મોમોસ હતા ન
હમ મોમોસ માં જીવડા નીકળ્યું.
હચ હમ એ ના ખવડાવ તો બાપા પછી ક છે કે ક કરે લ જ મ ખવડે હા એવું બાઈક ઉપર જ ચાલુ કરીતી તું ન
હમ
પણ ક્યાં અવતરસંડ આપ પેલું નહી જળસરોેલું નહી. છેતર ચલાવજો તો કે એ થોડી વાર ફરી ને એવું જોઈુંકું વાતાવરણ તોજ કે ફરી તમે બાઈક થું ધીમું પાડ્યું ને પછી હેડાર્યું કે ના લઈ જાય એટલે નાથ લઈ જાય નહી કે
પણ તમારે બાઈક ચલાવનો હતું એને નીચવતા દે અને તું ચાલતા એ હું બાઈક ચલાવું કે
હમ
એમ ફરવાનું એવું ના કહેવાય
પછી બાાયકહી ના એથી નીકળ લીધ પછી ના ભર્યું
હમ તઈ મંચુરિયન મા તો સમજા ગુવાહાટી
હા કીધું પછી
હમ
હા
સારું હેમા નામાં એપ હશે એને આ એપ પરથી કોલ કરો દઈ ચાલસે
હલો
ભલો હલો
હા વાજ નહી આવતો તમારો
હારે મે